કેમ છું મજામાં બસ, હું બી મજામાં ત ખબર છે, આજકાલ સ્કૂલમાં અને આસપાસમાં ઘણી ગંદકી દેખાય છે, મને લાગે છે કે આપણેે કઈક કરવું જોઈએ
હા, પણ આપણે જે વિચારતા હતી તો સ્વચ્છ બહુ જરૂ સ્વચ્છતા તો બહુ જરૂરી છે પણ એવા સેવા કેમ કેહેવામાં આવે છે
બિલકુલ સાચું, જો આપણા આપણે આપણું ઘર સ્કૂલ અને આસપાસ સ્વચ્છ રાખીએ તો બીમારીઓથી પણ બચી શકીએ
હા, ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓ ગંદગી ફેલાવે છે, પાણી ભરાઈ રહે તો મચ્છર વધે છે, તો બધું ધ્યાન રાખવાનું છે કે આપણે સાપ
સાચું છે, હું તો હમેશા કચરો ડસ્ટબિનમાં જ નાખું છું, પણ ઘણા લોકો રસ્તા પર ફેંકી દે છે
એ માણસો ને એમ નથી થતું કે આ બધી ખરાબ ટેવ છે કે આમને લોકોને જાગૃત લાવવા જોઈએ
બહુ સારો વિચાર છે આપ આપણે પોસ્ટર બનાવી શકીએ, સ્પીચ આપી શકીએ
હા, અને એક સ્વચ્છતા દિવસ પણ રાખી શકીએ જેમાં બધા વિદ્યાર્થી મળીને કેમ્પસ સાફ કરીએ આપણે
પણ જોડીએ તો વધારે અસર પડશે
હ સાચું પણ માત્ર એક દિવસ પૂરતી નથી ને આ તો રોજનુ થઈ જ ગીયો છે એટલે.
હા જેમ કે સવારે ઉઠીને દાંત સાફ કરવું નાહવું એ વ્યક્તિગત સ્વચ્છતા છે.
હ. અને આસપાસ કચરો ના ફેંકવો કે પ્લાસ્ટિક ઓછું વાપ પરું એ સામાજિક સ્વચ્છતા છે. એ તો આપણેે જ કરવું જરૂરી છે એમ.
હં અને તને ખબર છે પ્લાસ્ટિક પ્રદૂષણ ખૂબ જ મોટું સમસ્યા બની ગયું છે.
હા મેં સાંભડિયું છે આ એટ એટલા માટે આ રિજ્યુબલ બેગ્સ વાપરવા જોઈએ.
હા આપણેે બાળકોને પણ શીખવવું જોઈએ કે કચરો અહી તૈ ના ફેંકો કચરો તમે કચરા પેટીમાં જ નાખો.
એ તો સાચી વાત છે. ચાલ આપડે એક નાનું ગ્રુપ બનાવીએ એમાં દર અઠવાડિયે એક વિસ્તાર સાફ કરીએ ચાલશે? તને ટાઈમ મલસે?
હા, વાહ, વાહ આ તો ખુબ સરસ વિચાર છે, લોકો પણ પ્રેરિત થશે, આનાથી લોકોને પણ થોડીક સમજણ આવશે કે કચરો આમ તેમ ના નાખવો જોઈએ
હમ, અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકીએ જે વધુ લોકો એ જોડાય કે બધાને સમજણ આવે કે સ્વચ્છતા રાખવા આપને જરૂરી છે
હા, તું ખરેખર બહુ સારી રીતે વિચારે છે
અરે નહી, આ તો આપણું ફરજ છે જો આપડે નહી કરીએ તો કોણ કરશે, તો આપને બધે વિચારવાનું હોય કે પછી આપને જોઈને બીજાને લોકોને બી એમ થાય કે ના અમને બી કરવું જોઈએ
સાચું છે સ્વચ્છતા આપણા જીવનનો ભાગ બનવી જોઈએ
હા, અને એથી આપણું દેશ પણ સુંદર અને સ્વસ્થ રહેશે
તો નક્કી, આજથી આપણે સ્વચ્છતા માટે કામ શરૂ કરીએ
હા, ચાલ તો પેલા આપણેે સ્કૂલ, સ્કૂલે જઈએ તો આપને ખબર પડે કે શું કરવાનું છે, એમ ટીચર લોકો કો છે વાત કરી તો આપને જાણવા જડે ને
હા, એજ તો આપણેે સ્વચ્છતાની શરૂઆત આપણેે પેલા પહેલ કરીશું તો આપણા જોડે બધા જોડાશે જ
હા તો પેલ સ્કૂલમાં બધી ફ્રેન્ડ લોકોને આપડે જોડે ભેગા થઈ તો આપને ખબર પડે એનાથી વાતો કરી પછી આપણે સરને વાતો કરી તો સર આપ આપને કક સજેેશ આપશે ને એમ
હમ્મ હમ્મ આપડે સરને બી જોડ જોડીશું જોડે તો એ તો બહું સારું થશે.
સરને ટાઈમ મળશે આપ આપણા જોડે વાતચીત કરવાનુ
હા હા મળશે ને કેમ ના મલે.
હા તો એના માટે તો છુ્ટી હોય રેય ત્યારે સર આપણેથી વાતચીત કરે હમણાં તો સર કને ટાઈમ ના હોય
હા એ તો છે. અત્યારે સર તો ક્લાસમાં હોય.
તો આપણે ફ્રેન્ડ લોકને બધાને સમજાવીએ કે આપણે જોડે ભેગા થઈને કેમ્પસ સાફ કરી તો ના ચાલે.
કરવામાં શું છે.
હા તો આપડે ક્યારે જશું કાલે જશું વાતો કર તો એમ.
હા ચાલુ છે ને તો આપડે કાલે સ્કૂલ ચાલુ હશે એમાં બધાને આપડે કહી દેસુ.
હા તો આપડે સરને કહી કે આજ કેમ્પ પસ અમે સાફ કરશું એટલે સ્વચ્છતા અમે જાળશું. તું કચરો ડસ્ટ ડસ્ટબીનમાં નાખશું એવું છોકરાઓને બધાયને વિચાર આપશું પછી છોકરાઓને બધાયને સમજાવશું તો છોકરાને ખ્યાલ આવે કે આવું બધું સ્કૂલના કેમ્પસમાં ગંદકી ના કરાય સ્વચ્છતા રખાય એવું બધું શીખડવું પડશે હેને.
હા આપણે પોસ્ટર બનાઈશું અને એમાં લખીશું સ્વચ્છ ભારત અભિયાન અને એક કદમ સ્વચ્છતા કી ઓર.
તારો ઈ પોસ્ટર બનાવવાનો લખવાનું એટલે
હમ આપડે જ એવી રીત તે કઈક એક્ટ એટ્રેક્ટિવ લખીએ તો લોકો સમજી શકે ક્લીન ઈન્ડિયા ગ્રીન ઈન્ડિયા એવી રીતે આપણે લખી શકીએ.
હા હા એ તો બહુ સાચું તારો વિચાર સારો છે. જોઈએ કેટલા માણસો આપણી વાત વાતો ને ધ્યાન રાખે રાખ.
હમ્મ.
એ બધું છોકરાઓને આપ ને શીખડવું પડશે નાના ચોક છોકરાને બી આવું બધું શીખડાવી તો હોય ને હમણાં તો ખ્યાલ આવે ને. કે આવું સ્વચ્છ રાખું તો આપને જ જરૂરી છે.
હમ ગાંધીજી હંમેશા લોકોને એજ કેહતા કે આપણા આસપાસ, સાફ સફાઈ રાખવી બહુ જ જરૂરી છે. શૌચાલય ખુલા શૌચાલયમાં ને એવા બધામાં તમે સારી સ્વચ્છતા રાખો.
એ તો સારું છે પાણી ભરેલું ક્યાંય ના હોય પાણી ભરેલું જો તો, મચ્છર ડેન્ગુ મલેરિયા જેવી બીમારીઓ કેટલી બધી બીમારીઓ થાય આ તો બીમારીઓને નામે નથી આવતા એટલી બધી બીમારીઓ થઈ ગઈ છે હવે તો.
સાચી વાત છે.
હા તો બીમારીઓ ના થાય એટલે તો હવે કેટલું બધું ધ્યાન રાખવું જોઈએ. ને બધાને. કે સ્ બધું સારું. ખાવાનું. ને આપને બધું આ સાફ સફાઈ રાખવાની બધું ધ્યાન રાખ રાખવાનું છે ને આપને.
ના ના એ તો સાચી જ વાત છે.
હા એ શું વિચાર કર્યો તે પછી.
અ મેં અહીયાંયા ક્યાંક વચ્ચે વાંચ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાન દેશના સૌથી મોટું અભિયાન છે, જેમાં ત્રીસ લાખ જેટલા શાળાના બાળકો, કર્મચારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ. જોડાયેલા છે આ યોજનામાં મુખ્ય હેતુ, ભારતના લોકો સાફ સફાઈને પોતાના જીવનમાં સામેલ કરે છે, અને દેશને સ્વચ્છ બનાવે છે.
એવું બહુ સારું અભિયાન છે એ તો.
હા, પણ ઘણા વર્ષો પહેલા પણ ચાલુ પરંતુ લોકોની, નિસવર્તાના કારણે જોઈ તેવું પરિણામ ન મળ્યું, આ અભિમાનથી ભારત સરકાર, કચરાના નિકાલ માટે યોગ્ય તકનીકીઓનો પણ ઉપયોગ કરશે, અને તેનાથી સ્વચ્છ સંબંધિત સામાન્ય નો ઉલ્લેખ મળશે આપને.
ઓ તું તો બઉ સારું છે પણ થોડુંક અ બીજાને બી કરવું જોઈએ થોડુંક આપને કરવું જોઈએ, તો બધે ભેગા જોડે થઈને તો આ કચરો સાફ થાય કે સ્વચ્છ તા રખાય, બધું જરૂરી છે ને. બધું એમ.
હમ લોકોને કોરોનાના ટાઈમમાં સ્વચ્છતા રાખવાનું કેવું યાદ આવી ગયું હતું, કે સ્વચ્છતા હશે તો આપણે હશું, તો ત્યારે સ્વચ્છતા રાખતા ત તો અત્યારે કેમ નહી.
એ તો સુધાર પોતાને જાતે કરવાનું છે. ત્યારે તો કોરોના ટાઈમ તો કેટલી સ્વચ્છતા રાખતા હતા. એનો તો માપ નહોતો. હવે તો આ બધા લોકો એ જ પેલા જેવા થઈ ગયા છે. કે અવે.
હા ગા મહાત્મા ગાંધીજી ભારતનું સપનું જોયું હતું, કે તેમાં ફક્ત રાજકીય સ્વતંત્રતા જ નહી, પરંતુ એક સ્વચ્છ તેમજ વખિસિત રાષ્ટ્રની કલ્પના પણ હતી, મહાત્મા ગાંધી એ ગુલામીની સંક કળોને, તોડીને માં ભારતને આઝાદ કરેલું, હવે આપણું કર્તવ્ય છે કે ગંદગીને દૂર કરીને, ભારત માતાની સેવા કરીએ, હું સોગંદ લઉં છું કે હું પોતે સ્વચ્છતા પ્રતિ, જાગૃત રહીશ અને તેના માટે સમય ફાળવીશ.
હા, એ તો બહ સારું છે.
હા એજ તો, પ્રતિ વર્ષ સો સો કલાકે એટલે એક, પ્રતિ પ્રતિસ્થાપક બે કલાક શ્રમદાન કરીએ, સ્વચ્છતાના આ સંકલ્પને ચરિતાર્થ કરીશું.
હા તે તો કરવું જોઈએ જ આપ ને સપનું પૂરું કરવું
હ હું ગંદગી કરીશ નહી અને, અન્યને કરવા દઈશ નહીં સૌથી પહેલા હું, સ્વયંથી મારા કુટુંબ થી મારા મોલાથી, મારા ગામથી તેમજ મારા કાર્યસ્થળની તેમજ, શરૂઆત કરીશ હું અને મા મા હું એ માનું છું કે, વિશ્વના જે પણ દેશ સ્વચ્છ દેખાય છે, તેનું કારણ છે ત્યાંની નાગરિકોની ગંદગી કરતા નથી, અને તવા થવા પણ દેતા નથી, આ વિચાર સાથે ગામડે ગામડે અને શેરીએ શરીએ સ્વચ્છ ભારત મિશન નો પ્રચાર કરીશ, કરીશું આપણેે, હું આજે જે અ સોગંદ લઈ રહ્યો છું, તે બીજા સો વ્યક્તિઓ પાસે પણ કરાવીશ.
હા તો આપડે બધું જરૂરી છે તો પહેલ તો આપને કરવાની જ છે.
હે? હા મને ખબર છે સ્વચ્છતા તરફ લેવાયેલા મારું એક પગલું સમગ્ર ભારત દેશને, સ્વચ્છ બનાવવા સ્વ સ્વરૂપ છે.
હા હા એ તો બહુ સારું છે.
હ એજ તો હવે આજથી આપણે પ્રણ લઈએ છેએ કે આપણે સ્વચ્છતા જાળવીશું.
હા હ સ્વચ્છતા તો જાળવું જ પડે.
આપડે હવે કાલે મળીશું. હા હા, હા એક વાત.